હલો.
કેમ છો બેન.
હવે આવે છે આવાજ જય શ્રી
હા જી હું પણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે આપણે અ આરોગ્ય વિશે વાત કરીશું.
ખુબ સરસ વિષય છે આરોગ્ય. જ જીવનની સાચી સંપત્તિ છે.
બિલકુલ સાચું કહો છો બહેન. આપણે બધી વસ્તુ ફરીથી ખરીદી શકાય છે. પણ આરોગ્ય એ એવી વસ્તુ છે. જે આપડે પૈસાથી ખરીદી શકાતું નથી એના માટે આપણને આપડા શરીરની કાળજી રાખવી એજ સાચું સુખ કહેવાય.
સાચી વાત એટલે જે કહેવાય છે પહેલે પહેલુમ સુખતે જાતે નિરોગી આ જકાલ લોકાનું જીવન ખૂબ વ્યસ્ત બની ગયું છે. કામના કારણે સમયસર ભોજન અને વ્યાયામ પર ધ્યાન આપતા નતી
અને હા એવી એવે એના કારણે જ લોકોને કેટલય બધી બીમારીઓ થઈ જાય છે. જેમકે હાઈ બ્લડ પ્રેશર પછી ડાયાબિટીસ પછી આ ડાયાબિટીસ તો આજકાલ એવું થઈ ગયું છે જેમ કે અ બધા જ સામાન્ય રોગ થઈ ગયો છે અને બધા લોકોમાં આ આવી જીવનશૈલી અપનાવાના લીધે મોટા પો ઊંધ ના આવી અનિદ્રા એવી કેટલી સમસ્યાઓ થઈ જાય છે
તમે રોજ
તમે સવારે વોક કરવા જાઓ છો. અ હું સવારે આમ તો મારે અ પહેલા જયારે બાળકોનું નિશાળ ન હતું ત્યારે મારો ટાઈમટેબલ એકદમ સરસ હતો. હું સવારે પેલા વોક જતી હતી પણ હવે મને થોડું મોડું ટાઈમ મલે છે. સવારે બાળકો નિશાળે જાય એના પછી હું ઘરે જ થોડું હળવું વ્યાયામ કરી લઉં છું.
ખૂબ ખુબ સરસ હું પણ હાલમાં ચાલુવાનું સુરુ કર્યું છે મને ખુબ ફરક લાગ્યો વ્યાયામ શરીર માટે જરૂરી છે રોજ થોડો સમય
સમય
ડીનો યોગ પ્રાણાયામ અથવા ચાલવુમ જોઈએ.
ચાલવુમ જોઈએ. બિલકુલ સાચું કહો છો તમે યોગ અને પ્રાણાયા યામ આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે બહુ જ સારો ઉપચાર છે.
હા યોગ શરીરને લચીલૂ બનાવે છે તનાવ ઓછો
તનાવ ઓછો કરે છે અને એકાગ્રતા વધારે છે. બિલકુલ સાચું કીધું તમે આપડે કોઈ પણ કામમાં આપણું મન લગાવા માટે આ યોગ ખૂબ જ સારું છે.
પ્રાણાયામ પણ ખૂબ ફાયદાકારક છે.
બિલકુલ સાચું કહો છો તમે. પ્રાણાયામની જે પ્રક્રિયા છે શ્વસન પ્રક્રિયા દ્વારા જ્યારે આપડે આપડા શરીરમાં અમ અ પ્રાણાયામ કરીએ છે તો આપડે શરીરમાં ઉર્જા વધે છે. શ્વસન તંત્રથી વ્યાયામ કરવાથી આપડા શરીરની શરીરની મજબૂતી વધે છે બધી રીતે આપડે સ્વસ્થ થઈએ છીએ
આરોગ્ય માટે સંતુલિત આહાર પણ જરૂરી છે ભોજ જન્મા શાકભાજી ફલ દાલ દૂધ અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરલો જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે આપણે સારો ભોજન તુલિત જરૂરથી આપડું સ્વાસ્થ્ય સારું રહે
આજકાલ ઘણા લોકોને ફાસ્ટ ફૂડ ખાવાની આદત પડી ગઈ છે
ફરીથી છે
પિઝા બર્ગર કોલ્ડડ્રિંક અને વસ્તુઓની વધારે સેવન આરોગ્યને નુકસાન પહોંચાવે છે
પહોચાવે છે બિલકુલ સાચું કહો છો તમે પરંતુ ઘરનું જે સારું ભોજન બનેલું હોય તાજું ભોજન જે બનેલું હોય છે એની હોડ આ કોઈ પણ બહારનું ફાસ્ટ ફૂડ કે બહારના રેસ્ટોરન્ટ મા બનેલા ભોજન નથી કરી શકતા
ભોજન
ભોજન સ્વતતિક અને સુરક્ષિત હોય છે
બિલકુલ સાચું કહો છો તમે ઘરના બનેલાલી ભોજન એ એકદમ સ્વસ્થ સ્પષ્ટિક હોય છે. અને આપણે આવા સમયે બા સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે પાણી પર વિશેષ મહત્વ નું ભાગ ભજવે છે. એટલે આપણે જો સંતુલિત ભોજન મુદ્રા આ સારી લઈએ તો એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.
દિવસ દરમિયાન પુરત્તમ પાણી પીવું જોઈએ. પાણી શરીર માટે ઝેરી તત્વો બહાર કાઢવા મદદ કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે પાણી એ આપને સ્વસ્થ રાખવા માટે પાયાનું કામ કરે છે એની સાથે સાથે આપણે ઊંઘ વિશે પણ વાતો કરી શકીએ ઊંઘ પણ એટલી જ જરૂરિયાત છે. જેટલી કે આપણે આપણા માટે પાણી અને પૌષ્ટિક ભોજન છે. આપણે બધાને જ સારું આરોગ્ય પ્રાપ્ત કરવા માટે સાત થી આઠ કલાકની ઊંઘ જરૂર પૂરી કરવી જોઈએ. જો ઊંઘ પૂરી ન થાય તો ચીડચીડા પણ થઈ જાય. અને આપણને કેટલી બધી બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે.
મોબાઈલ અને ટીવી ના કારણે લોકોની ઊંઘ ખરાબ થઈ રહી છે સુતા પહેલા મોબાઈલનો ઉપયોગ ઓછો કરયો જઈએ.
કર્યું. બિલકુલ સાચું કહો છો તમે બધાના જીવનમાં મોબાઈલ દિનચર્યાને સારી રીતે નિભાવવા માટે આ એક આડ બની ગઈ છે બધા જ લોકો વધારે પડતા લાંબા સમય અ માટે ફોન જોએ છે અને રાત્રે ઊંઘ પૂરી નથી કરતા. આ મોબાઈલ ફોન બધાની નીંદને પૂરી ન કરવા માટે એક હસ્તક્ષેપ છે.
જરૂર ફક્ત શરીમ નથી મન સ્વસ્થ હોવું પણ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે શરીર સાથે. આપણી મન ની પણ જો શાંતિ હોય. શકૂન હોય તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલે આપણી શારીરિક સ્વાસ્થ્ય જાળવવાની સાથે સાથે આપણે માનસિક સ્વાસ્થ્ય પણ સા જાળ જાળવી રાખવા માટે આપણને પ્રયત્ન કરવા જોઈએ.
પરિવાર સાથે સમય બિતાવો મિત્રો સાથે વાત કરો.
માટે વાત કરો પસ્ત માંધો
સાંગલો અને સકારાત્મક વિચાર રાખો હસવું. પણ આરોગ્ય માટે સારું માનવામાં આવે છે.
બિલકુલ સાચું કહો છો તમે આપણને અ અ હસવું અને એ પણ આપણા આરોગ્ય ને સારું રાખવા. બહુજ સારી અ ચાવી છે. હસવાથી તણાવ કમ થાય છે મનોરંજન કરવાથી આપણે કેટલા એટલી બધી બીમારીઓ પણ દૂર થાય છે.
બિલકુલ. સમયસરમ જાજમ કરવાથી રોગીની માહીતા વહેલી મલી.
મલી જાય છે કોરોના પછી.
સ્વચ્છતા પ્રત્યે જાગૃકતા વધી છે હાથ ધોવા સ્વચ્છતા રાખ. વિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી
વધારે ખૂબ જરૂરી બની ગઈ. બિલકુલ સાચું કહો છો તમે. અ બાળકોના આરોગ્ય માટે પણ માતા પિતાને કેટલી બધી બાબતો છે. એ ખ્યાલમાં રાખવી જોઈએ. જેમ કે એમને રસીકરણ પૌષ્ટિક ભોજન સ્વચ્છતા અને રમતો રમવા માટે એમને સમય આપવો જોઈએ.
પૌષ્ટિક આહાર નિયમિત વ્યાયામ પૂરી ઊંઘ અને સકારાત્મક જીવન શૈલી અપનાવવી જોઈએ બાલકા બાળકોના આરોગ્ય મા. ત પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ સમયસર રસીકરણ પૌષ્ટિક ભોજન સ્વચ્છતા અને રમતો માટે સમય આપવો જોઈએ.
બિલકુલ સાચું કહ્યું છું તમે. જો આપણે અ આરોગ્યની સંભાળ આજથી શરૂ કરીએ તો જ આપણે આપણો કાલે સારી રીતે જીવી શકીશું એટલે ચાલો આ આરોગ્યની કાળજી વિશે આપણે કેટલી બધી વાતો કરી. જેનાથી આપણને કેટલો અનુભવ થયો. તો આપણે જરૂરથી આપણા જીવનમાં આ આરોગ્યની સાર સંંભાળની કાળજી હવેથી જરૂર રાખીશું અને આપણા ઘરના લોકોને પણ સા સંભાળ સમયથી સંભાળ કરીશું. ચાલો તો ફરી મળીએ તમે બી તમારો ખ્યાલ રાજો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હા.